હલો
હમ હા હા બોલો કેમ છો
હા મજામાં છું તમે કેમ છો
હા બસ શું પણ મજામાં
હમ આજનો આપનો ટોપિક છે ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમ નચબોલ
હા આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ બહ મહવ છે બંને ગેમ રમું જોઈએ છોકરાઓ તો
હમ
હ
આજકાલના બાળકોને મોટા ભાગે મોબાાઈલ જ વ્યસ્ત રહે છે એકદમ સાચી હો હમ પહેલાના સમયમાં બાળકો રોજ બાર રમતા હતા હવે તો ક્રિકેટ ખોખો કબડ્ડી કરતા કરતા મોટા થતા
હા ઈન્ડોર ગેમ પણ એટલા જ મહત્વના છે જેમ કે ચેસ કેરમ લુડો જલ સુડીપો કારમ જે મગજ હોય તેજ બનાવે છે
ખાસ કરીને ચેસ્ટ વિચારશક્તિ વડે છે નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત બને છે
અને કેરમ રમવાથી ધ્યાન એકાગ્રતા અને ધીરજ આવે છે
હમ આ તો સાચી વાત છે પણ લુડો રમ બાળકો નિયમ પાલન કરતા શીખે છે હારજીત બંને સ્વીકારાની આદત બી પડે છે તેને
હા સાચી વાત આજકાલ માતા પિતા પણ બાળકો સાથે ઈન્ડોર ગેમ રમશે તો પરિવાર માં પ્રેમ વધશે
હમ આ તો બરાબર છે
સાથે બેસીને રમવાની મોબાઈલની ઉપયોગ આચો થાય છે હમ
હ
અને આઉટડોર ગેમ નું મહત્ત્વ તો ખુબ મોટું છે
હા હા બિલકુલ ક્રિકેટ ફુટબોલ વોલીબોલ કબડ્ડી ખોખો બેડમિંન્ટન રનીિ સાયકલિંગ કેવા ગેમ થી શરીર મજબૂત બને છે
હમ બરાબર છે તમારોું હ રોજ એક કલાક બહાર રમવા શરીર ને સારો વયામ મળે છે રેસવા
હૃદય મજબૂત રહે હાડકા મજબૂત બને મસ્તલ વિકાસ પામે અને સ્ટગી ના બધે
હમ બયા રમવાના તો ફાયદા જ અલગ છે બયા રમવાથી સૂર્યપ્રકાશ મળે છે જેનાથી વિટામિન ડી પણ મળે છે આજકાલના જમાનામાં વિટામિન ડી ની બહુ કમતરતા ભસે
હા બાર માંથી દોસ્તી પણ મજબૂત બને છે
હમ
હા તો વાત છે જ ટીમવર્ક લ પ અને સહયોગ કરવાના ભાવના આવે છે અને બહ રેવાથી ભાર ન વાતાવરણમાં બી મસ્ત વાટે આ
હા કબડ્ડી અને ખોખો આપણી પરાંગત રમ તો છે આ રમતો પણ બાળકો એ શીખવી જોઈએ
હમ આ ગેમ્સ થી શરીર ઓલાદી બને છે અને ખર્ચો પણ ખ
ઓછો ઓછ આવે
હા ક્રિકેટ રમવાથી અનુશાસન અને ધીરજ શીખવા મળે છે
હા તો વાત છે પણ વર્ણન માંથી જ ફાસ્ટ નિર્ણય લેવાની આદત પડે છે હ આટલુ માનું પડશે તમને
હા આંખ અને આંખનું કોર્ડ્યુલેશન ખુબ સારું થાય છે
હમ પણ પહેલાના જમાનામાં સાયકલ ચલાવવાની થી ખુબ ફાયદો થાય છે આજ ભી લોકો સાયકલ જ આપવાના નાના પોર્યાઓને
હમ, એક વાત નોટ કરી તમે? જે બાલકો નિયમિત રમા જાય છે, એ વધારે ખુશ રહે છે.
હમ, કારણ તે રમવાથી તનાવ આછો થાય છે, મન પ્રસન્ન રહે છે.
હા, ડોક્ટર પણ કહે છે કે રોજ શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.
હમમ. નાના બાળકો માટે તો ગેમ એજ શિક્ષકાનુ ભાગ છે. તો કરવાનું
હા શાળાઓમાં પણ સ્પોર્ટ્સ ડે, યોગ ડે, રનિંગ, કબડ્ડી, ખોખો રીલે રેસ જેવી સ્પર્ધાઓ થવી જોઈએ.
હમમ. બાળપણ માં બી આત્મવિશ્વાસ વડે છે હા બાર રમવાથી.
હું અને જીતવા કરતા ભાગ લેવો વધારે મહત્વનો છે.
હ પણ મારું એમ કવ છે. આર મળે તો નિરાશ ન થવું અને જીત મળે તો અભિમાન ના કરવો હ. આપણ ગેમ છેકવાડવાના છે.
હા, ઇન્ડોર ગેમથી મગજ મજબૂત બને છે અને આઉટડોર ગેમથી શરીર.
એમ આભ્યાસ સાથે રોજ થોડો સમય કાઢવીને રમવા માટે પણ આપવો જોઈએ
હા, બંને નું સંતુલન જરૂરી છે.
વિકેન્ડમાં લાખો પરિવાર સાથે પાર્કમાં જઈને ક્રિક કેટ રમવાનું, ચાલવાનું આ કામ કરી શકો તમે.
હ ઘરમાં પણ સાંજે ચેસ, કેરમ કે પજલ રમી શકીએ. હ
આ રીચે
હા
પરિવારમાં પ્રેમ પણ વધે અને બાળકો સાર્વજનિક વિકાસ પણ થાય બહાર ન બધું વસ્તુ દેખ
હમ્મ. આ તમે નાના હતા ત્યારે ક્યાં? ગેમ રમ તા વધારે હતા.
અમે નાના હોતાા ત્યારે ખોખો, અવટ્ટીથ, ડિડીડાડું, ડબાદબી ક્રિકેટ અને સાતાળી હો્રમ ક્યા
સાંજે ઘર બોલાવા ના આવે ત્યાં સુધી રમવાનો ચાલતો
એવું હું પણ કેરમ અને ચેસ રમતી હતી રજામાં બધા ભાઈ બ સાથે ખુબ આનંદ આવતો
એ સમયની તો મજા જ અલગો છે આજના બાળકોને તો ફક્ત મોબાઈલ જ જોઈ
હમ બિલકુલ ગેમ ફક્ત મનોરંજન નથી પણ જીવનના ઘણા ગુણ શીખવાડે છે
હ
હવે તો બધા ગેમ મોબાઈલ માં જ આવે છે એટલે તો છોકરાઓ તો મોબાઈલમાં જ ગેમ રમશે ને
બરાબર બરાબર પણ રમવાનો તો બહાર જ જોઈએ તો તમે સવારે જવો બહાર રમવા માટે અને સાંજે જવો પપાારે ના જવાનું પપરે તાપમાન બી ઓછું રહે છે એવા તબિયતો ભેગડાનો તમારો હમ
હા અનુશાસન સમય નું મહત્ત્વ ધીરજ મિત્રતા સહયોગ આત્મવિશ્વાસ બધું ગેમથી જ શીખવા મળે છે બહાર તો જમવા હ રમવા તો જવું જોઈએ
ના રમવા તો જવું જોઈ છે પણ તેની સાથે અભ્યાસ ભ કરાવ જો હોઈ છે અમારા ગામમાં અમારા ગલીમાં છે ને બે તરફોડિયા એવાના એ બજ સવાર સાજ પા
હ
ક્રિકેટ રવાના અને અભ્યાસ તો કરવાના જ નથી તે
હા તોકોલ સે આપ પણ તેની રમવાની ઉંમર એ તો રમશે એ છોકરાઓ તો
અરે તે એટલા રમવાના એટલા રમવાના એટલા રમવાના
હા એટલું તો ના રમું જોઈએ હા એમના માતા પિતા એ એમને દાંત પાડવું જોઈએ હા એમના માતા પિતા એ એમને શિસ્તા ના લગાવતા એટલે જ આ છોકરા બહાર ફીરે છે
એ તો
છ સબ્જેક્ટ તો પાંચ સબ્જેક્ટમાં ફેલ થઈ જવાત આ મેસેજ નથી કરવાના છે પણ
હા તો એમનું માતા પિતા નું કામ છે ને સ્કૂલ માં ત આવે પછી હોમવર્ક કરવું જોઈએ હા એક બે તાસ પછી રમવા એમને ટાઈમ આપવો જોઈએ
ના તમે તો દેખો મારું તો એટલું જ કહેવું છે. એ આઉટડોર ગેમ જે છી
ઈન્ડોર ગેમ પા આઉટડોર ગેમ જે છે તે ખુબ મહત્વનો છે અન આપે સમયમાં તમે રમો બહાર જવો બહાર ફેરવાથી આઉટડોર ગેમમાં તમારા ચાર અલગ તો બને છે નવા નવા. તમારે ચાર લોકો સાથે વય પડે છે.
હા સારું કીધું. ચાલો ખુબ સરસ વાત થઈ આજે આપની મને ખુબ આનંદ થયો ફરી મળશું અને બીજા વિષય પર વાત કરશું. ચલો આવજો હા જય શ્રી કૃષ્ણ ચાલો.